હેલો. હા કેમ છો તમે.
મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું આજે સ્કૂલની યાદ આવી રહી હતી.
હા. મને પણ સ્કૂલ નું બની ઘણી યાદ આવ. તું છે.
હા સ્કૂલ લાઈફ કેટલી મસ્ત હતી ને.
થસો નો ટેન્શન નો મસ્તી ઓનલી મસ્તી.
સવારે જલ્દી ઉઠવું ન ગમતું પણ સ્કૂલ જવાની મજા આવતી.
આા સાચું વાત છે સવારે ઉઠવામાં બહુ પ્રોબ્લેમ થાય છે ખાસ કરીને ફ્રેન્ડ ના મળવાની.
હા તારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો.
મારો ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ થશો અને તારું.
મને ગુજરાતી અને ડ્રોઈંગ ગમતું હતું.
ગુજરાતી અને ડ્રોઈંગ સારું છે મેથ્સ ગમતું હતું તને કે નહી.
સાચે કવું તો નથી.
ક્યારે.
મેથ્સના હોમવર્ક કરતાં કરતાં થાકી જતા હતા અને એક્ઝામ પહેલા પેનિક થઈ જતો.
તે મેથસ ના હોમવર્ક બહુ પ્રોબ્લેમ થશે છે ફોર્મ્યુલા યાદ. બોહ મુશ્કેલ હોય છે.
હા એ તો તને સાચી વાત કહી તને સ્કૂલ યુનિફોર્મ ગમતી હતી.
અને ઠીકઠાક લાગુ છું પણ કેજ્યુઅલ ગ્લોથ વધુ ગમે છે.
હા એ તો તને સાચી વાત ક પણ યુનિફોર્મ થી બધા સેમ સેમ જ લાગે છે.
આ વાત સાચું છું સારું સ્ટુડન્ટ નુ યુનિફોર્મ સેમી લાગે છે તને સ્કૂલ ના પનિશમેન્ટ મળી હતી કે નહી.
હા એકવાર હોમવર્ક નથી કર્યો હતો તો મને પનિશમેન્ટ મળી હતી.
શુ પનિશમેન્ટ મળીથી તને.
ક્લાસની બહાર ઊભો રાખ્યો હતો
અ મને પણ એક વાર ક્લાસની બહાર ઉભે રાખે હતી લેટ આવવામાં. પુનિશમેન્ટ મ ળી હતી. સવારે ઉઠવામાં પ્રોબ્લેમ હતી.
પ્રબ્લમ. મને તો બઉ. પ્રોબ્લેમ થતી હતી મમ્મી રોજ ઉઠાતા હતા.
બહુ મને પણ સ્કૂલ બસ માં જતા હતા. અને તું.
હા હા હું પણ સ્કૂલ બસ માં જ જતો તો.
હું ફ્રેન્ડ સાથે ટ્રેવલની મજા આવતી ને અને તને.
હા ફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરવાની મજા જ અલગ અલગ જ હોય છે. પૂરા રસ્ તામાં વાત અને મસ્તી કરે છે, આપણેે તેની બહુ મજા આવે છે.
હા અને ટીચર દેખાય એટલે શાંત થઇ જાતેસ્.
હા બિલ કુલ બિલકુલ તને રિસેસ સૌથી વધુ ગમતો હશે ને?
હા મને બહુ ગમો છે, લંચ ટાઈમની રાહ જોતા હતા.
હા ટિફિનમાં શું લાવતો હતો મોસ્ટલી?
અ હું ટિફિનમાં મોસ્ટલી ઠેપલા અને સેન્ડવીચ લાવતો અને તું?
હું તો. પરાઠા અને બિસ્કીટ.
આમ ફ્રેન્ડ સાથે ટિફિન શેર કરતામાં આ હતા બહુ મજા આવે છે.
હા ફ્રેન્ડ સાથે ટિફિન શેર કરતા બહુ મજા હતી. હું તો દરેક દિવસ ફ્રેન્ડ સાથે ટિફિન શેર કરીને ખાવતો હતો બધા ન ફ્રુટ ટેસ્ટ કરવાની મજા આવી જતી.
ખાસ કરીને જંકફૂડ.
હા એ તો તને સાચી વાત કીધી તને સ્કૂલ કેન્ટીન ગમતી હતી.
મને સ્કૂલ કન્ટીન બહુ ગમે છે, એમાં બહુ સારું જંગ ફ્રુટ થાય છે, આ માટે.
શું ખાવાનું ગ વધુ ગમતું હતું.
મને મોસ્ટલી સમોસા અને પેટી બહુ પસંદ આવે છે, કેન્ટીનમાં અને તને.
મને તો કોલ્ડ્રિંક અને ચીપ
સારું છે, પીટી પીરિયડ ગમે હતો, તને.
બહુ ગમતું હતું, કારણ કે સ્ટડી માંથી બ્રેક મળતું હતું.
આ સાચું વાત કહે છે. છે ગ્રાઉન્ડમાં રમવાની મજા આવતી બ્રેકમાં.
હા એ તો તને સાચી વાત કહી તને ગઈ કંઈ ગેમ વધુ ગમતું હતું.
મને મોસ્ટલી ક્રિકેટ અને બેડમિન્ટન બહુ ગમે છે, અને તને.
મને પણ ક્રિકેટ અને બેડમિન્ટન બહુ ગમતું હતું, સ્કૂલમાં ફંક એન્યુઅલ ફંક્શનમાં તા તમે હતા.
હા દરેક વર્ષે હું સ્કૂલનું એન્યુઅલ ફંક્શનમાં થઉું છું તો પાર્ટિસિપેટ કરતો હતો, કે નહી સ્કૂલનું.
હા હા મને એક એકવાર ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું.
વાહ આ સારું વાત છે, ડર ના લાગે છે, એન્યુઅલમાં ડાન્સ કરીને.
સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તો મને થોડોક ડર લાગ્યો પણ પછી મજા આવી ગઈ મને તો.
મા મને પણ સ્ટેજ ડર લાગે છે, ઘણી વાતો લોકોને લાગે છે.
હા તને સ્કૂલ ટ્રીપ યાદ છે.
અ સ્કૂલ ટ્રીપ હા એક વાર સાયન્સ મ્યુઝિયમ ગયા હતા, સ્કૂલ ટ્રીપમાં ફ્રેન્ડ્સ સાથે ટ્રીપની મજા એ અલગ હોય છે.
હા એ તો તને બહુ સાચી વાત કે ફ્રેન્ડ સાથેની ટ્રીપ નું મજા જ અલગ હોય છે, પણ બસમાં સોન્ગ્સ ગવાતા હતા.
હા આ મને બહુ ગમું છું, બસમાં સોંગ ગાવાનું અ પણ ટીચર લોકોનો રોક્યા લે છે.
હા પણ વધુ અવાજ કરીએ તો શાંત પણ કરાવતા તને તા તારી ફેવરેટ ટીચર યાદ છે.
હા મને ઈંગ્લિશ ટીચર બહુ ગમે છે.
અરે વાહ મને ગુજરાતી ટીચર ગમે છે.
ગુડ ટીચર્સ સ્ટુડન્ટને ઇન્સ્પાયર કરે છે.
હા અને બધા ટીચર્ સ્ટ્રિકસ પણ નથી હતા કેટલાક તો ફ્રેન્ડલી પણ હોય જેને ભણવાથી આપણે મજા આવે. તને એક્ઝામ નો ડર લાગતો હતો?
અમ મોસ્ટલી ટાઈમ લાગતું હતું, બહુ લાગતું હતું, મને કારણ કે એક્ઝામમાં હું અ ભૂલ જાઉ છું.
હા, મને પણ એસ્પેશયલી રિઝલ્ટ ના દિવસે, રિઝલ્ટ પેલા રાત્રે ટેન્શન બહુ હદ થતી હતી.
સાચું કવું છું, અને મમ્મી પાપા શું થશે એ વિચારતે.
હા, એ તો તમને સાચી વાત કહી, તને ગ્રુપ સ્ટડી ગમતી હતી?
અ સ્ટડી કરતા વધુ વાત થતી હતી. બહુ અને ગમું છું.
હા સેમ હોમવર્ક ટાઈમ પર કરતો હતો તમને.
હા હોમવર્ક કરતો હો હતો. મોસ્ટલી લાસ્ટ મુમેન્ટ.
વાહ! હું પણ પછી સવારે જલ્દી જલ્દી કમ્પ્લીટ કરતા હતા.
હા, ફ્રેન્ડ્સમાંથી કોપી પણ કરતા હતા આ મજા આવે છે.
હા, એ તો તને સાચી વાત કીધી. તને લાયબ્રેરી ગમતી હતી?
હા, મને લાયબ્રેરી ગમ છું, શાંત જગ્યા મને બહુ ગમે છે.
હા, મને કોમિક્સ વાંચવાની મજા આવતી હતી, કોમ્પ્યુટર લેબ પણ એક્ઝાઈટિંગ લાગતી હતી.
હા, કોમ્પ્યુટર આ મારો ફેવરેટ ક્લાસ હતી, કોમ્પ્યુટર લેબ અ ગેમ્સ રમવામાં મજા આવે છે, કોમ્પ્યુટરમાં પણ ટીચર અલાવ ના કરતા.
હા, એ તો. તને સાચી વાત કે, તને સીઝન માં સ્કૂલ જવાનું ગમે?
હા ગમું છું, વરસાદમાં સ્કૂલની મજા અલગ હોય છે.
હા, ફ્રેન્ડ સાથે ભેગા થઈ ને ક્લાસમાં બેસવું સારું લાગે છે. અને ક્યારેક લાઈટ પણ જતી હતી, પછી પુરા ક્લાસમાં નોઈસ થતો.
તને ફેરવેલ ડે યાદ છે?
હા બઉ ઈમોશનલ ડે હતો. ફ્રેન્ડસથી અલગ થતા દુઃખ થયું હતું. સ્કૂલ મેમરીઝ બહુ સ્પેશલ હોય છે. આજે પણ ઓલ્ડ ફોટો જોઈને સ્માઈલ આવી જાય છે.
સાચું વાત કહે છે, તને લાગે છે કે સ્કૂલ લાઈફ બેસ્ટ હોય છે?
ચોક્કસ લાાઈફનો સૌથી સુંદર ટાઈમ હોય છે સ્કૂલ લાાઈફ. નો જોબ, નો ટેન્શન, નો રિસ્પોન્સિબિલિટી.
ઓનલી સ્ટડી અને મસ્તી આજે પણ ક્યારે સ્કૂલ જવાનું મન થાય છે અને
મને મને પણ સ્કૂલ જવાનું મન થાય છે, ઓલ્ડ ફ્રેન્ડ્સને મળવાની ઈચ્છા થાય છે.
સ્કૂલ ફ્રેન્ડ સ્પેશ્યલ હોય છે, કારણ કે બધી મેમરીઝ સાથે હોય છે.
હા, તો તેને ખૂબ જ સરસ વાત કરી, ચાલો આપણે મળીને વાત કરીએ.
મ મને પણ ભૂલ મળી જાવ છે બાય.
બાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.